હા એ.
કેમ છો?
હું મજામાં. તું કેમ છે?
હા હું પણ સારી છું. આજે બહાર આજે બહાર બહુ ગરમી લાગે છે ને?
હા યાર દર વર્ષ ગરમી વધી રહી છે. પણ જો જૂનમાં પણ સાંજે ઠંડક રહેતી. હવે તો રાત્રે પણ ગરમી ઓછી નથી થતી.
સાચી વાત. મને લાગે છે કે આ બધું ગ્લોબલ વોર્મિંગ એના કારણે થયું રહ્યું છે.
હા આજકાલના વિષય વિશે ઘણું સાંભળવા મળ્યું છે. પણ ઘણા લોકોએ લોકોને હજુ પણ તેની ગંભીરતા સમજાતી નથી.
તો ચાલ આજે આ વિષય પર જ વાત કરીએ. તને ગ્લોબલ વોર્મિંગ વિશે શું ખબર છે?
મારા મુજબ પૃથ્વીનું સરેરાશ તાપમાન ધીમે ધીમે વધે છે તેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. આમ મુખ્યત્વે માનવ પ્રકૃતિઓને કારણે થાય છે.
એકદમ સાચું ફેક્ટરીઓ વાહનો કોલસાઓ, અને પેટ્રોલિયમ જેવા ઈધન ના વધુ ઉપયોગના કાર્બનાય કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસ વાતાવરણમાં વધુ ફેલાય છે.
હા. અ ગ્રીન હાઉસ ગેસ એટલે શું?
આ એક વાયુઓ છે જે સૂર્યમાંથી આવતી ગરમીની ને પૃથ્વી પાસે જ રોકી રાખે છે જ્યારે આ વાયુમાં પ્રમાણ વધે છે ત્યારે વધુ પૃથ્વી પર ગરમી લાગે છે.
એટલે જ એને ગ્રીન ગ્રીન ઇફેક્ટિવ કહેવાય.
હા કુદરતી રીતે ગ્રીનહાઉસ ઇફેક્ટ જરૂર છે. પરંતુ જ્યારે ગેસોનું પ્રમાણ ખુબ વધી જાય ત્યારે અરે આ તો નુકસાન કરે છે.
આજકાલ વરસાદ પણ સમયસર નથી આવતો ક્યારે ક્યારે ખુબ વરસાદ પડે છે અને ક્યારેક લાંબા સમય સુધી પડતો જ નથી.
હા આ પણ ગ્લોબલ વોર્મિંગના અસરોમાંથી એક હવામાનની પદ્ધતિ બદલાઈ રહી છે.
મેં સમાચારમાં જોયું હતું કે ઘણા દેશોમાં જંગલ ગલમાં આગ લાગી હતી.
હા મેં પણ જોયું હતું વધારે ગરમી અને સુખા પાન અના કારણે જંગલોમાં આગ ઝડપથી ફેલાય છે. તેના લ લાખો વૃક્ષો અને પ્રાણીઓનું નુકસાન છ થાય છે.
હા હિમ નદીઓ પણ પીગળી રહી છે ને?
હા ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઝડપથી ઓગળી રહ્યું છ છે. તેના કારણે સ સમુદ્રનું પાણીનું સ્થર વધી રહ્યું છે.
જો પાણીનું સ્તર વધ વધતું ર રહે તો દરિયા કિનારાના શહેરોને જોખમ થશે.
હા તે ડૂબી પણ શકશે. ઘણા વિસ્તાર તારોમાં પૂર આવવાનું શક્યતા વધી શકે.
ખેડૂતો પર પણ તેની અસર પડે.
હા વરસાદ અનિયમિત થવાથી પાકનો નુકસાન થાય. ક્યારેક દુષ્કાળ અને ક્યારેક અતિવૃષ્ટિ થાય છે.
એટલે ખોરાકનું ઉત્પાદન પણ અસર ગ્રસ્ત બને.
સાચું. અને પાણીની અદ અછત પણ વધી શકે.
એ વાત તો સાચી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે એની?
ગરમીની લહેરો ડિહાઈડ્રેશન, હિટસ્ટ્રોક શ્વાસનો સમસ્યા અને કેટલાક રોગોની પરિણામ પણ થાય થાય છે.
અને નાના બાળકો અને વૃદ્ધ લોકો માટે તો વધારે જોખમ હશે?
હા તે તો છે. તેથી ગરમીના દિવસો ખાસ કાળજી રાખવી વી જોઈએ.
હા અને આપણે સામાન્ય લોકો શું કરી શકીએ?
ઘણા નાના પગલા લઈ શકીએ. જેમ કે વધુ વૃક્ષો વાવો પાણી અને વીજળી બચાવવી, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો.
હા સાઈ સાયકલ ચલાવવાથી અને નજીક નજીકના અંતરમાં ચાલવું. પણ સારું
હા જેનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે, અને સ્વાસ્થ્ય પણ સારી રહે છે.
ઘરમાં ઘરમાં એ એલીડી બલ્બનો ઉપયોગ કરવો પણ ઉર્જા બચાવે છે.
હા અને ઉપયોગ ન હોય ત્યારે લાઈટ, પંખા અને ચાર્જર બંધ કર કરવા જોઈએ.
અને કચરાને અલગ અલગ રાખવો જોઈએ.
હા ભીના અને સુખા કચરો અલગ રાખવાથી રિસાયકલ કલ કરવું સર સરળ બન છે
એ બધું સાચી અને શાળાઓ અને કોલેજોમાં પણ ગ્લોબલ વોર્મિંગ વિશે વધુ જાગૃતિ લા આવવી જોઈએ
સાચું બાળકોને શરૂઆતથી જ પર્યાવરણનું મહત્વ સમ મજવું જોઈએ
સોશિયલ મીડિયા દ્વારા પણ લોકો વધુ સારી માહિતી પહોંચી શકે છે
હા પરંતુ સાચી માહિતી જ શેર કરવી જોઈએ
અને સરકાર પણ ઘણા પ્રયાસો કરે છે કે જેમ કે વૃક્ષારોપણ સોલર એનર્જી અને પવન ઉર્જાનો પ્રોત્સાહન
હા અને લોકોને સહકાર મળે તો પરિણામ વધુ સારું આવે છે.
મને લાગે છે. કે દરેક વ્યક્તિ એ વિચારવું જોઈએ કે હું પર્યાવરણ માટે આજે શું કરું.
બહુ સરસ વિચાર જો દરેક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો લાખો થી વધુ વૃક્ષો થઈ જાય.
અને જો દરેક વ્યક્તિ પ્લાસ્ટિક નો ઉપયોગ થોડો ઓછો કરે તો તો પણ મોટો ફેરફાર આવી શકે.
સાચું નાની શરૂઆત પર મોટા પરિવર્તન તરફ લઈ જાય છે.
આજની વા આજની વાતચીતથી મને ગ્લોબલ વોર્મિંગ વિશે ઘણી નવી વાતોણ જાણવા મળી
હા આપડે ફેક્ટરીઓમાંને આવું જોઈએ કે બહુ ધુમાડો ના આવું નીકળે તે પણ પણ તેના વે થી પણ ગ્લોબલ વોર્મિંગ થાય
હા એ વાત તો સાચી છે. તો પર્યાવરણ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ
હા તેના કારણે હવે વરસાદ પણ આવતું નથી અને તાપ કાપજ ર તડકો જ રહે છે. ગરમી ના કારણે લોકો બીમાર પણ બહુ થાય છે
જેથી આપણે નિશ્ચય કરવો જોઈએ કે અ અઠવાડિયામાં કે મહિનામાં એક વૃક્ષ તો વાવવું જોઈએ. કે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજવું જોઈએ
હા અને સરકારને પણ ધ્યાન આપવું જોઈએ. કે તે લોકોને જાગૃત કરવા માટે નવી નવી અભિયાન ચલાવે આવે અને ગામડામાં શહેરોમાં સિટીમાં નાવું જાય અને અને તેની જાણકારી આપે પર્યાવરણ બચાવનું
હમ સાચી વાત છે હવે આપણે ફક્ત વાત નથી કરીએ પરંતુ અમલ પણ પણ કરીશું
હાામ ગામડામાં અને શહેરોમાં લોકોને જાગૃત કરવામાં નવી નવી યોજનાઓ બનાવી દશું
હા
પાણીનુંું પણ બહુ મહત્ત્વ છે હ
હા આપણા જીવનમાં પાણી પણ એક જરૂરી જરૂરિયાત છે એનાથી પર્યાવરણ વગેરે જાળવી ર શકાય
હા પાણીનું હવે બહ નુકસાન થાય છે પાણીમાં બધા ફેક્ટરીઓથી વધારે કેમિકલ ને આવવા આવે ત્યાર પછી માછલીઓને બહ પ્રોબ્લેમ થાય તે પણ તો પર્યાવરણનું નુકસાન જ થાય છે
અને જેવ વ્યવસાય કરતા હોય તેઓને પણ તકલીફ પડે અને ખોરાક
અ જેઓ ખોરાક ખાય તે લોકોને પણ તે પાણીનો ઉપયોગ કરે
હા કેટલાક લોકો તો હવે ખેડ ખેતરમાં પણ જારે શાકભાજી ના આવી વા વાવણી કરે ત્યારે કેમિકલ્સ ન જ યુઝ કરે છે ફર્ટિલાઇઝર
તેનાથી તો વધુ નુકસાન થાય શકે
હા જમીન પણ નુકસાન થાય અને જે ખોરાક ખાય તે લોકો લોકોને પણ નુકસાન થાય
એ વાત તો સાચી છે
હા તારી સાથે વાત કરીને મને બહુ જાણવા મળ્યું
મને પણ
ખુબ સારું ચાલ હવે હું નીકળું ફરી પછી વાત કરીશું
ઓકે ધ્યાન રાખજ અને પર્યાવરણ પણ ધ્યાન રાખજ
હા તું પણ ધ્યાન રાખજે ટેક કેર બાય
બઈ
હમ